ઓ.
હા બેન મારી અવાજ આવે છે તમને?
હ આવે છે તમે કેમ છો બેન?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ માજામાં છું બેન.
હમ્મ.
તો આજનું વિષે આપણું બેન છે ને મુંબઈ વિશે.
હમ્મ.
જેમ કે ને મહારાષ્ટ્રની રાજધાની અને ભારતનું આર્થિક પાટનગરનું મુંબઈ એ દેશનું સૌથી મોટું અને ધમધમતું મહાનગર છે. અરબી સમુદ્ર કિનારે આવેલું આ શહેર તેની ગતિશીલતા ઐતિહાસિક સ્થાપત્યો અને બોલિવુડ ફિલ્મ ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીં હું મુંબઈ વિશે મુખ્ય રસપ્રદ માહિતી આપવા માંગુ, છું જેમ કેને. ભૌગોલિક અને ઐતિહાસિક માહિતીમ કે સાત ટાપુઓ મુંબઈ શહેર મૂળ સાત ટાપુ ઉપર વસેલું હતું. જે બ્રિટિશ શાસન દરમિયાન પુરાણ કરીને જોડવામાં આવ્યા હતા, નામકરણ ઓગણીસ તો ઓગણીસો પંચાણું પહેલા શહેર બોમ્બે તરીકે જાણીતું હતું. તેના નામ સ્થાનિક દેવી મુંબાદેવી પરથી મુંબઈ પડી પડ્યું છે. આબોહવા અહીંથી ઉષણ કટિબંધીય વાતાવરણ છે, અરબી સમુદ્રને કારણે મુંબઈનું આખુ વર્ષ ગરમ અને ભેજ વાળું હવામાન રહે છે. અને આર્થિક અને વ્યાપાર કેન્દ્રમાં તે ભારત નું સૌથી મોટું નાણાકીય અને વેપારી કેન્દ્ર છે. મુંબઈ બી બી સી આઈ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને જેવા મુખ્ય સેદ પ્રચારો આવેલા છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ટાટા ગ્રુપ જેવી એક જ કંપનીઓના વડા મથકો પણ અહીં જ છે. જેમ કે જોવાલાયક પ્રવાસ ના સ્થળો પણ છે, જેમ કેને કેમ તો ગેટ ઓફ ઇન્ડિયા શહેરનું સૌથી મુખ્ય પ્રતિક જે અરબી સમુદ્ર કિનારે આવેલું છે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થયેલું, આ ઐતિહાસિક રેલવે સ્ટેશન તેની ગૌતિક સ્થાપત્ય શૈલી માટે પ્રખ્યાત છે. અન્ય આકર્ષણો જેમ કે ને, સિદ્ધિ વિનાયક મંદિર, હાજી અલી દરગાહ, મરીન ડ્રાઈવ જુહુ બીચ અને એલિફેન્ટાની ગુફાઓ એ પણ એના પ્રચલિત છે અ પરિવહન અને જોડાણ જેમ કે નહીં, લોકલ ટ્રેન મુંબઈની પણ ટ્રેનો આ શહેરીની જીવાદોરીથી લાખો લોકોનો દરરોજ મુસાફરી કરાવે છે. મેટ્રો અને મોનો રેલ જેમ કે સબંધ ટ્રેનો દ્વારા શહેરમાં પ્રવાસ ખુબ જ સરળ બને છે. હવાઈ મથક, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌથી વ્યવસ્થિત એરપોર્ટમાં ન એક છે, સંસ્કૃતિક અને તહેવારોમાં મુંબઈની સંસ્કૃત તમામ ધર્મો અને ભાષાના લોકોનું લોકોનું મિશ્રણ છે, પરંતુ ગણેશ જો અહીંનો સૌથી મોટો અને ઉત્સાહપૂર્વક ઉજવાતો તહેવાર છે. મુંબઈ ફરમાંશ તેહવાર ત શ્રેષ્ઠ પ્રવાસન છે, જેમ કે તમે શું કેવા માંગો છો, બેન મુંબઈ વિશે?
હા, તમે જે પણ કીધું ને, ખુબ જ સરસ કીધું છે. આગળ હું મુંબઈ વિશે તમને કેહેવા માંગુ છું? મુંબઈ એ ભારતનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. જેને સપનાઓનું શહેર પણ કહેવામાં આવે છે આ શહેર વિશેની કેટલી વિશેષ અને રસપ્રદ મહિલા માહિતી હું તમને બતાવવા માંગુ છું. આર્થિક અને ઔદ્યોગિક ના મહત્વની વાત કરું ને ત નાણાકીય પાટનગર એ મુંબઈમાં ભારતનું રિઝર્વ બેંક બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ આવેલા છે રોજગારીનું જો કેન્દ્ર વિશે વાત કરું તો આ શહેર દેશભરમાં લોકોને વેપાર ઉદ્યોગ અને નોકરીની અઢળક તકો પૂરી પાડે છે. અ મુંબઈમાં બધા લોકો યુપી થી બધા લોકો આવે છે. કે બધાને રોજગાર મળે છે નાનાથી નાના ધંધાઓ અને મોટાથી મોટાઓ બધા લોકો મુંબઈમાં આવીને પોતાના સપનાનું સાકાર કરે છે લાઈફલાઈન અને પરિવહન જો વિશે વાત કરું તો ત્યાં છે ને લોકલ ટ્રેનો ખૂબ ચાલે છે મુંબઈની લોકલ ટ્રેન સિસ્ટમ આ શહેરની સાચી લાઈફ લાઈન છે જે જે રોજ લાખો મુસાફરો ને એક જગ્યા થી બીજી જગ્યા એ પહોંચાડે છે અગર જો આમ લોકલ ટ્રેનો ના હોયને તો ત્યાં લોકોને અ મુસાફરી કરવા માટે ખૂબ બસ મુશ્કેલી વેઠવી ત્યાં એટલી બધી વસ્તી વધારે છે. કે લોકલ ટ્રેન જો પાંચ પાંચ મિનટમાં આવે છે પરંતુ તે આખી ભરીને જાય છે. ત્યાં વસ્તી ખૂબ જ વધારે છે. ડબ્બાવાલા મુંબઈ ના ડબ્બાવાલા તેમની અચૂક અને ચોક મેનેજમેન્ટ સિસ્ટમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જે રોજ હજારો લોકોને ઘરનું ગરમ ખાવાનું પહોંચાડે છે. ત્યાં ડબ્બા ડબ્બા વાળાનું પણ ખૂબ જ અગત્યનું હોય છે તે લોકો બધાને આ અડધી મુંબઈ તો મે એમ કેમ નહી કે અડધા લોકો તો રાંધે જ નહીં કારણ કે ત્યાં ખાવાનું પણ ખુબ જ સસ્તું પણ મળે છે. બધા લોકો બહારનું જ ખાવા એ કરે છે કારણ કે ત્યાંના ઘેર બહુ નાના નાના હોય છે. ત્યાં બધા એક એક રૂમમાં આપણે અ દસ બાય દસ નું રૂમ હોય તે તેમાં દસ દસ પંદર પંદર લોકો રહે છે. અ ઊંઘવાની જગા પણ નહીં હોય પરંતુ ત્યાં લોકો ગરીબ લોકો ખૂબ જ અ સાવચેતી ત્યાં રહે છે. અને એમની પાસે એટના ભાડાઓ નહી હોય છે કારણ કે તે ખુબ મોંઘું શહેર છે. ત્યાં છે ને ભાડું નાના થી નાના રૂમના અ ઘણા વધારે ભાડું હોય છે એટલે બધા અફોર્ડ નહીં કરી શકે. એટલે બે ચાર લોકો જે બેચલર હોય છે ને તે બધા રહીને પોતપોતાનું અ કામ કરી અને અડધા અડધા પૈસા આપીને ત્યાં રહે છે એમ તો મુંબઈ બહુ સરસ છે. પરંતુ આ તો ગરીબો ની વાત કરી હું ને મોટા લોકો અને મોટા મોટા મોટા મોટા લોકો જે છે તેના તો ખુબ જ સારી રીતે રહેવાનું ત્યાં છે જગ્યાઓ ને એ મુંબઈમાં હું ગેટ ઓફ ઈન્ડિયા ની જો વાત કરું ને તે મુંબઈનું સૌથી પ્રખ્યાત પ્રતિક જે અરબી સમુદ્રના કિનારે આવેલું છે. ગેટ ઓફ ઇન્ડિયા જાઓ ને ત્યારે ખુબ જ મજા આવે ત્યાં આપણે મુંબઈમાં ફરવાની જગ્યાઓ તો ખુબ જ છે. જેમ કે ગેટ ઓફ ઇન્ડિયા મરીન્ડ્રાઈવ, સિદ્ધિ વિનાયક મંદિર, અ ઘણી બધી જગ્યાઓ છે ગેટ વે ઓફ ઇન્ડિયા છે. અ હાજી અલી છે, ચોપાટી છે, ઘણી બધી જગ્યાઓ છે ને ખુબ સરસ છે ત્યાં ગાર્ડનો બી એક એક છે જૂતા ઘર છે હેંગિંગ ગાર્ડન છે અમજગાંવ પહાડ છે અ મુંબઈમાં તો ફરવાની મને ખુબ જ મજા આવે છે અને હું બધી જગ્યા ગઈ છું મને ખુબ જ સરસ લાગે છે અને મરીન ડ્રાઈવ ની વાત કરું ને તો રાત્રે લાાઈટો ના કારણે આ રોડ અદભુત દેખાય છે જેને ક્વિન્સ નેકલેસ પણ કહેવામાં આવે છે અને એધ મંદિર છે આ અત્યંત પવિત્ર અને લોકપ્રિય મંદિર મુંબઈના પ્રભા શંકર વિસ્તારમાં આવેલું છે આમાં છે ને અ મુંબઈના લોકો છીને ગબ જ માને છે અને ત્યાં ગણપતિ તો ખુબ જ મોટી બેસામાં છે આખા બધી જગ્યા કરતા ગણપતિ ત્યાંના મોટા હોય છે અને સંસ્કૃતિ અને બોલિવુડ ની જો હું વાત કરું ને તો ફિલ્મ ઉદ્યોગ છે ને ત ખૂબ જ ચાલે છે એટલે મુંબઈ ભારતીય હિન્દી સિનેમા બોલિવુડ નું મુખ્ય કેન્દ્ર છે અહીં મોટા ભાગના સ્ટાર્ટસ ના ઘર અને શૂટિંગ સ્ટુડિયો આવેલા છે અને તહેવારો વિશે વાત કરું તો અહી ગણિત ઉત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ત્યાંના લોકો ગણેશજીની સ્થાપના અજની મૂર્તિ બહુ મોટી બિહાડે છે અને દૂર દૂર થી લોકો ત્યાં છે ને અ મને જેટલી ખબર છે ત્યાં બહુ મોટા ગણપતિ બેસાડવામાં આવે છે અને ત્યાં વીઆઈપી ની લાાઈન પણ અલગ લાગે છે કારણ કે એટલા લોકો હોય છે ને કે ત્યાં એ લોકોને આરતી કરવા અ તેમની આરતી કરવાનો તો મળવાનું તો દૂર દર્શનો નહી કરી શકે કારણ કે ઘણા લોકો લાઈન માં લાગી રહી ત્યાાર જ જઈને તેમને આરતી નો કે પૂજા કરવાનો સમય ત્યાં મળે છે એ લોકોને તમે શું તેવા માંગ
હા બે હા બેન તમે જે કીધું ને તો સારું કીધું જેમ કે ને મુંબઈ મેં પણ જયારે ગયલી ત્યારે જ મને કેટલું બે વર્ષ થાય છે ત્યાંનો ત્યાંનો નજારો ત્યાંના લોકો કો જેમ કે નહી એ તો ગરીબો માટે તો થ નને એટલું બજેટ તો ગરીબો માટે નહી જેને જેમ કે યુપી બીઆર વાળા છે એ લોકો બધા કમાવા માટે ત્યાં જાય છે અને બેચ ને મળીને એ લોકો પગાર થી પોતાના ઘર ચલાવે છે એ વાત તો તમે ખરેખર સાચું કીધું પણ મેં મુંબઈ ગેલી ને સિદ્ધિ વિનાયક મંદિર મુંબાદેવી ટેમ્પલ અને પછી જુહ બીચ પર ગેલી એટલી સારી વાઈ બાત આવતી હતીને મને બહુ સારું લાગતુંું જેમ કે ન તેમને કલા સંસ્કૃતિ અને બોલવુડ ન માયા નગરી પણ કહેવામાં છે હિન્દી ફિલ્મ ઉદ્યોગ એટલે બોલવુડ નું આ મુખ્ય કેન્દ્ર છે દેશભરમાંથી કલાકારો અને લો અહી પોતાના સપના પૂરા કરવામાં આવે છે તેથી આને સપનાનું શહેર પણ કહેવામાં આવે છે તમારી વાત સાચી છે જેમ કેને ખોરાક મુંબઈ ન સ્ટ્રીટ ફૂડ આખા ભારતમાં પ્રખ્યાત છે જેમ કે ને વડાપાવ જે મારું બહુ બહુ પસંદ ંદદ ફૂડમાંથી એક છે જેમ કે મેસરપાવ ભેડપુરી શેવપુરી અને પાાવભાજી અહીંની ઓળખ છે ડબ્બા વાલા મુંબઈના ડબ્બ અાવલા તેમની અચૂક છતાં અદભુત મેનેજમેન્ટ સિસ્ટમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જે દરરોજ હજાર લોકોનું સમયસર ઘરનું ટિફિન પહોંચાડે છે એને મુંબઈ મુંબઈ ન વાત કરે જેટલું મુંબઈનું વાત કરે ને બેન એટલું કમ પડે જેમ કે ને મે મુુંબઈ જયારી ગે તેમના લોકો ન રેન સન લોકો બહુ અલગ છે જેમ કે વીઆઈપી લોકો વીઆઈપી લોકોનું આપણેે જ્યાં રહીયએ છીએ એ લોકો ત્યાં જેવા લોકો નથી મળતા પણ ત્યાં જ આપણે રોડ રોડ પર બી એ લોકોનું કાર ઘર વધુ જોવા મળે છે તો એ મુંબઈ એ સપના ન છે નથી સાચું મ છે તેમાં અ જે મોટા ભાગના લોકો છે જેમ કે મોટા લોકો છે તેમને રહેેવા માટે સારું છે. જે ગરીબ છે લોકો માટે તો પ્રોબ્લેમ જ છે તો પણ આ જે તોમે હું જ એ જ કેહેવા માંગુ છું, જેમ કેને બુલેટ ટ્રેન કેનવીટી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન નીકળી અને નિર્માણ કાર્ય ચાલી રહ્યો છે, આ બંને મોટા આર્થિક કેન્દ્રો વચ્ચેનોો પ્રવાસ માત્ર બે કલાકનો કરી દેશે જેમ કે મુંબઈ લોકલ ટ્રેન સેન્ટ્રલ વેસ્ટર્ન હાર્બર લાઈન પરો લોકલ ટ્રેનો દરરોજ લાખો મુસાફરો ન તેમનો ગત્ય સ્થાન પહોંચાડે છે તો ભાઈને વાત કરીે એટલું કમ છે બેન તમારાથી વાત કરીને મને બહુ સારું લાગ્યું
મને પણ ખુબ જ સારું લાગ્યું આપનો ખુબ ખુબ આભાર.
હ બેન